હલો મિતિત્ર કેમ છે હ આજે આપણે તમે આર બેઠા હોય તો ચાલો ને વાત કરીએ એકાદ વિષય પર અ ટોપિક નું નામ લઈએ કે આપપણું ટીવી તો આપણે જોયું હતું કે પેલાના જમાનામાં જે રીતે લોકો મે જોતા હતા ગામડામાં લઈ એક પહેલાના જમાનામાં લોકો નાટક દ્વારા એનું મનોરંજન કરવામાં આવતું હતું ટીવી જેવ ત્યાર પછી અમુક ગામડાઓમાં જે પ્રોજેક્ટર લગાવવામાં આવતા હતા એ મોટા પડદા પર આખાગામ દ્વારા મળીને જોવામાં આવતો હતો ત્યાર પછી ધીરે ધીરે નાનું બોક્સ ટવી અરામાં આવીયઓ ને એ પણ જે અમુક પૈસા હતા એ એ લોકો ના ઘરે જ તો બધા ગામના મોટે ભાગેના જયારે લોકો ટીવી જોવાના ર ત્યારે હ એ ઘરે જતા હતા અને બધા બેસીને મસ્ત રીતે જતા હતા ત્યારે બધા લોકો એકબીજાને સારી રીતે મળતા હતા અને હળી મળીને રહેતા હતા તે જ રીતના ધીરે ધીરે ટટેકનોલોજીનો વિકાસ થયો એ રીતના ધીરે ધીરે ફોનમાં પણ એજ આખી સિસ્ટમ આવી ગ અને ટીવીની રચનામાં પણ સુધારો ખુબ જ સુધારો થયો અને વિકાસ થયો કજે બોક્સ ટીવી બોક્સ પેલા આવતો હતો તેમાંથી આજ એલઈડી ટાઈપ ટીવી આવવામાં આવી જેમાં પેન દ્વારા નાખીને બધું જ કે ઓનલાઈન જેવી વસ્તુઓ દ્વારા કનેક્ટ કરીને બધું જ મ મોબાઈલ રીતે એનો ઉપયોગ કરવામાં આવે છે તો આજના જમાનામાં જોઈએ તો મોટે ભાગેના ઘરે ટીવી હોય જ હોય હોય જ ને હોય જ છે એ મોબાઈલ તો સાથે હોય જ છે જેથી લોકો દેશ વિદેશની દુનિયામાં કઈ વસ્તુઓ થતી હોય છે કે કઈ ઘટનાઓ થતી હોય છે કે કઈ ખોજ થતી હોય છે કે કઈ ક્યાં નુકસાન થતું હોય છે કે કઈ જગ્યાએ શું થતું હોય છે કે કઈ જગ્યાએ ઘળ કઈ મોસમમાં કઈ દેશમાં ક્યારે કયો મોસમ થતો હોય છે કે કયા દેશમાં ક્યારે દિવસ ઉગતો હોય છે કે કયા દેશમાં ક્યારે અવકાશમાં જતા હોય શકે અવકાશ યાન ધાર જતા હશે કે કયા દેશમાં કયું ટેકનોલોજી નો વિકાસ થયો હશે કે કયા દેશમાં કઈ સંસ્કૃતિ છે કે કયા દેશમાં કઈ રમતપ્રય છે કે કયા દેશમાં કઈ રા રાષ્ટ્રીય રમત છે કે કયા દેશમાં કયું રાષ્ટ્રીય પક્ષી કે પ્રાણી છે એ આપણે ટેકનોલોજી દ્વારા આજે બુક દ્વારા વાંચીને ન પણ ટેકનોલોજી જે ધાર ટીવીમાં કે મોબાઈલમાં જોઈને પણ આપણે જાણી શકે છે કારણ કે એમાં ઇન્ટરનેટ દ્વારા બધું જ ઉપલબ્ધ હોય છે જે આપણે ટીવી્વારા કર પથી નિહાળી શકીએ છીએ તેજ રીતના આપણે બીજા દેશની કે બીજી જગ્યાએ જેમ કે એન્ટાર્ક્ટિકા પ્રદેશ લ એક એ ઠક પ્રદેશ તો ખૂબ જ દૂર આવેલો હોય છે ઠંડો પ્રદેશ અને હમાં
બરત ઠંડો પ્રદેશ આવેલો હોય છે કારણ કે તે જગ્યાએ પછી ઠંડી પણ ખુબ જ લાગતી હોય છે ને તના જગ્યાના લોકોને રહેેવા પણ ખુબ જ મુશ્કેલી પડતી હોય છે એ આપણે અમુક રિપોર્ટર ન્યૂઝ રિપોર્ટર દ્વારા આપણે બતાવવામાં આવે છે ટીવી પર જે દુનિયાના બધા લોકો જોતા હોય છે જેથી લોકોને એક જગ્યાએથી બીજી જગ્યા એ જવા પણ ન પડતું હોય છે બધી એક જ જગ્યાએ વસ્તુઓ બેસીને જોઈ શકાય છે કે કયા દેશમાં શું ચાલી રહ્યું છે કયા દેશમાં રહેઠાણની કેવી વ્યવસ્થા છે કે કયા દેશમાં દેશનું લોકતંત્ર કેવું છે કે લોકશાહી કહે છે કે રાજતંત્ર કેવું છે તે રીતના આપણે બધી જ જગ્યાના દેશની પરિસ્થિતિઓ રહેઠાણ ખાનપાન એ લોકોનું જીવન ગામડાની સ્થિતિ દેશનું કેટલી મોંઘવારી કે કયા દેશમાં શું ચાલી રહ્યું છે તે આપણે ફક્ત ટીવી પર જોઈને જાણી શકે છે. જેથી આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ જોવા પણ ન પડતું હોય છે. આજના જમાનામાં જોઈએ તો મોટે ભાગેની જે દેશમાં બનતી હોય છે. એ ટીવી દ્વારા બતાવામાં આવે છે જેથી લોકોને જે લાંચ લેતા હોય છે તે લોકો ને તરત ઝડપાઈ જતા હોય છે અને કયા દેશમાં સુ કયા કેટલા બધા કેસો બનેલા હોય છે કયા પણ એ પણ ટીવી પર બતાવવામાં આવે છે ને લોકો દ્વારા એને અપીલ કરવામાં આવે છે જેથી જેટલા વધારે લોકો જોતા હોય છે તેટલો વધારે એને અટેલ કરવામાં આવે છે જેથી ને જલ્દી જ સજા પણ થાય તો મિત્રો તમે હવે આગળ જણાવશો
હ મિત્ર
ત
આજે આપણે જોઈએ કે મોટ ભાગે
મોટા ભાગની જે બી દેશ વિદેશમાં બનતી હોય છે
ફક્ત ટીવી દ્વારા જોઈ શકીએ છીએ અમમ મોબાઈલ દ્વારા જે આ જે મોટા
આજે મોટા ભાગે જે મોબાઈલમાં સુવિધા હોય છે એ
એલઈડી જેવી ટીવીવાળા એમાં બતાવવામાં આવે છે કે
શું કેવાય દેશમાં શું ચાલી રહ્યું છે એમ
એ બધી અલગ અલગ જૂની
દુનિયાના દેશોમાં જે વસ્તુઓ થતી હોય છે શોધખોળ થતી
શોધખોળ થતી હોય છે.
એ ફક્ત ટીવી દ્વારા બતાવવામાં આવે છે ને લોકો દ્વારા એનું નિરીક્ષણ કરે
નિરીક્ષણ કરવા માં છે.
તેથી લોકો જાણી શકે છે કે કયો દેશ કેટલો આગળ છે ને કયા દેશ કેટલી પરિસ્થિતિમાંથી ગુજરી રહ્યા છે ને કયા
કેટલો
કયા દેશના કેટલા વિકાસ થઈ રહ્યા છે. એ લોકો દ્વારા જાણવામાં આવે છે. તે રીતના આપણે બીજા દેશની સાંસ્કૃતિક અને ખાનપાન એ લોકોનું રહેથાન એ લોકો નું મકાન નો રચના એ બધે આપણે જાણી શકીએ છીએ. ગામડાની જોયો વિસ્તાર લિયે તો એ જગ્યા ઘર બરફના ટુકડાઓ સ્પેશ્યલ આકારમાં કાપીને ઘરની રચના કરવામાં આવતી હોય છે જે ગુફા ગુફા સ્વરૂપ નું હોય છે.
છે
ના
તેમાં
અમુકનું જે પ્રાણીઓ રહેતા હોય છે, જે માંસાહારી હોય છે એના દ્વારા રક્ષણ કે ઠંડા પવનો અને ર રક્ષણ મેળવવા માટે જે ઘર બનાવવામાં આવે છે‌. ને તે જગ્યાના લોકો ઘણા પણ માંસને હું રાખી મુૂકતા હોય છે ને અમુક વાર તે કાચું પણ ખાતા હોય છે. ઠંડી જેટલી હોય છે કે પહેલોકા નાસ્તો પકવી ના શકતા હોય છે અને તે જગ્યાએ અગ્નિ પણ સરળ વા મુશ્કેલ જ હોય છે કેમ કે લાકડા ને મળવા મુશ્કેલ ખુબ જ હોય છે.
તે
એ બધું દ્રશ્ય અમુક રિપોર્ટરો દ્વારા જઈને બતાવવામાં આવે છે. તે દ્વારા લોકોને ખબર પડે છે કે બીજી જગ્યા નો લોકો કેવી રીતના જીવતા હોય છે ને એ લોકોની સાપેક્ષા એ લોકોનું જીવન કારું હોય છે. તે આપણને ખુબ જજરૂરી છે કે દુનિયામાં કઈ જગ્યાએ કઈ પરિસ્થિતિ આપણને એનાથી કેટલું સારું જીવન મળ્યું છે.
એ છે.
તેથી આપણે આપણે નો આભાર માનવ જોઈએ કે ભગવાન નો આભાર માનવો જોઈએ આપણને કેટલી સારી એવી જિંદગી
જે ભી મળી છે.
તો રાજા